બસ આ સાંજ ફરી તડકો થોડો ઓછો તો થોડું વોકિંગ કરવાનો વિચાર કરતા હતા તો મે તો થોડું વોકિંગ કરીઈ એટલેુક
હા એટલે મેં તને આ ટોપિક પર ફોન કર્યો છે કે આપણા જીવનમાં જે રમત ગમત અને ફિટનેસ છે એના આ ટોપિક પર હું આપ સાથે વાત કરવા માંગુ છું કારણ કે આ ટોપિક મારા કે તમારા જીવનમાં નહી તમે બધાના જીવનમાં ખૂબ જ ઉપયોગી આ ટોપિક છે અને આના પર આપણે ખૂબ જ સંભાળ રાખવી જરૂરી છે કારણ કે આ એવી વસ્તુ છે ગમત ગમત ફિટનેસ એવી વસ્તુ છે એ તમે જોશો કે જીવનની ખૂબ જ જરી વસ્તુ છે તમે જશો પણ ફટને આપણે નહી રાખે તો તેનાથી આપ તબત પર અસર પડી શકે એટલે આ રમત ગમત ફટને આપણે આજે વાત કરીશું.
અને હું એટલું કે આ બાળપણથી લઈને ઉંમરલાાયક વડીલો સુધી બધા જ ને કામની વસ્તુ છે કારણ કે જો સવારથી ઉઠી યંગસ્ટર લોકો અ વોકિંગ કરવા જાય છે અમુક લોકો યોગામાં જાય છે. ખુલ્લા ગાર્ડન માં બેસીને પછી પ્રાણાયામ કરે છે કસરત કરે છે અ હાસ્ય કરે છે અમુક ક્લાસીસ હોય છે ત્યાં આગાડી કસરત કરવા જાય છે. અને છોકરાઓને પણ પોતાના ક્લાસ સ્કૂલોમાં યોગાનો કેવી રીતે કસરત ન એક રમત ગમત નો પ્રિયડ હોય એમાં એ લોકોને સવારે ડર સેટરડે એટલે સ સવાર નો સમય હોય એટલે એમાં એ એ લોકો ને કોણ કસરત કરાવતા હોય છે એટલે એ રીતે કરાવે છે, અને એ લોકો એ, એ, લોકોનું શરીર પણ ફિટ રે છે અને લેડીઝ લોકો જે આમ બધી કઈ બી શોપિંગ કરવા જવું હોય કે કઈ બી શાક લેવા જવું હોય કઈ બી કરવા જવું હોય તો જો ટાઈમ ની અનુકૂળતા હોય ઉતાવળ ના હોય તો એ લોકો પણ ચાલતા જવાનું પ્રેફર કરે છે જો મોડું થતું હોય એવું કઈ હોય તો જ એ લોકો એક્ટિવા વા કી એવું કરવાની લઈને જતા હોય છે નહી તો નહી તો એ લોકો એમની રીતે કસરત કરી લે અને ઘરમાં પણ એવું અમુક કામ એવા છે એ કામ અમુક કામ કરવા થી આપણને કસરત મળે છે ને શરીર ફિટ રહે છે
એનલાઈન હોય છે અને હું બીજી એક વાત કરીશ રમત ગમત કે તારથી કોઈ બી બાળક જન્મે છે તારથી નાના બાળપણમાં તો બીજા મિત્ર સાથેને બધા સાથે રમત ગમત રમતો હશે કે જેમ જેમ ઉમર જતી જાય છે પછડ મ રમત ગમત બધાના જીવન માંથી ઓછી થતી જાય છે, તમે જોશો જેમ જેમ મોટો થશે એમ ભણવાનું ભણતર વધશે તેના કારણે આપણે ઘર વાળા બી ના પાડે છે, આપણું મન બી નથી લાગતું એટલે તમે જોઈએ એટલું એના યોગા કરે ને એ બધું કરવું વધારે સારું છે, કારણ કે રમત ગમતમાં બી તમારે દોડાપાક થાય છે જેનાથી શરીરમાં હલન ચલન થાય છે તમારું શરીર ફિટ રહે છે અને ડેલી રમત ના રમત તમારે અઠવાડિયામાં એક વાર તો મિનિમમ રમવું જ જોઈએ જેના કારણે તમારું શરીર બી સારું રહે અને તને કઈ રોગો બી ના થાય તમે જોશો કે કેટલાય હવે આપણા દેશમાં ન બ ત્યાંના દેશમાં જોશો કે કેટલાને ઘણી બીમારી થતી હોય છે, કારણ કે હવે લોકોના જીવનમાં કસરત કે કઈ કરવું જ નથી શાંતિ થી બેસી જ રહેવું છે તેના કારણે બી તમે જોશો કે ઘણો ફરક પડતો હોય છે કારણ કે તમે શરીરને કષ્ટ નહી આપો તો તે એની અંદર બીમારી જ લાવવાનું છે એટલે તમે જોશો નાની નાની ઉંમરે લોકોને ડયાબિટીસ, બીપી હાર્ટ એટેક આવા લાગે છે એટલે આ બધાનું મુખ્ય કારણ આ જ છે, એટલે તમે જોશો કે આ બાબત પર આપણે વાત કરવી ખૂબ જ જરૂરી છે
અને એ વાત છે કે વડીલો છે, કે જયારે એમને પગના ઓપરેશન કરવા પડે છે, અને હાર્ટ બ્લોકેજ બ્લોકેજ આવે છે, નળી ત્યારે એ લોકોને ડોક્ટર એટલું જ સલાહ આપે છે ઓપરેશન કર્યા પછી પણ તમે ચાલ ચાલવાનું જ કે છે અને હ હાર્ટ એટેકમાંબી ડોક્ટર એવું જ કેહે છે કે રોજ થોડું વોકિંગ કરવાનું તમે ચાલુ રાખો એટલે માંર સસરા છે સવારે રોજ વહેલા ઉઠી જાય ચાલતા નીચે જાય પછી એક આખું મોટું રાઉન્ડ મારે, એસી વર્ષના છે, પણ એમને મનમાં પોતાની જાતે અને એક ખાવાનું કે તમારું એક સેડ્યુલ હોય એક ખાવાનું શરીરને ફિટ રાખવા માટે કે રોજ ન નુ એક સેડ્યુલ કે આપડે સવારે આટલા વાગે ચા નાસ્તો, બપોરે આટલા વાગે જમવાનું, બ ચા-નાસ્તો સાંજે રાત્રે તમે જે મોડા જમે છે એના આપણના પેટને આરામ ચૌદ કલાક મળવો જોઈએ એટલે રાત્રિ ભોજન પણ ટાળવું જોઈએ એવું જૈન વિજ્ઞાન કહે છે એટલે તમારે રાત્રે પણ વહેલા જમી લો તો તમારે શરીર એકદમ ફિટ રહે છે શરીરમાં કોઈ રોગો પણ આવતા નથી એટલે આ પણ એક જરૂરી છે પ્લસ લોકો હવે ઉકાળેલું પાણી પીવા માંડ્યા છે કે પાણી ચોમાસામાં તો કે જ છે સરકાર કે પાણી ઉકાળીને પીવું જોઈએ એટલે આ બધી વસ્તુ સમજવા જેવી છે અને રમત ગમત તો વિષય જ એવો કે નાના છોકરાઓને પણ સ્કૂલેથી આ્યા કે ટ્યુશન હાશ હવે આપણે રમ એમના ફ્રેન્ડ સર્કલ સાથે રમવા જતા રહેતા હોય છે એટલે એ બહુ બધાને ગમતો વિષય છે એમ
તમે જે વાત કરી કે જે જેટલા બી લોકો સિનયર સીટીઝન છે એમને જીવનમાં થોડું ચાલવાનું તો હોવું જોઈએ કારણ કે એ લોકો હમની ઉમર થવાથીનું શરીર આટલું ક લ લઈ નહી શક્યું એટલે એ લોકો દોડી ના શકે, યોગા ના કરી શકે, બરોબર પણ કમસે કમ થોડું ચાલી જ શકે એટલે તમે જે કીધું કે બધા ડોક્ટરો જે સિનિયર સિટીઝનને જે બી તકલીફ હોય છે તેમને એક જ સલાહ આપી છે કે તમે દિવસમાં થોડું ચાલવાનું રાખો તમારું કરશો તો તમારું શરીર બી સારું રહેશે અને તમે જો એક જ જગ્યાએ બેસી લેશો તો તો પછી તમારું શરીર બગડી શકે છે એટલે બધાને ખાલી સિનિયર સિટીઝન ને ચાલવા જોડવાનું ત એક વ્યતિ દરેક ઉંમરની વ્યક્તિ તે ડોક્ટરો કહેતા હોય છે કે જીમ કરો કે યોગા કરો કે ચાલો દોડ જાાવ અને હવે તો તમે જોશો કે દરેક સ્કૂલોમાં અઠવાડિયામાં એક બે વાર રમત ગમત ન પ્રિયર હોય છે. અમુક વાર તમને સ્કૂલમાં બી પહેલેથી અઠવાડિયામાં એક બે વાર યોગા કરાવે અલગ અલગ દાવ કરાવે એટલે ફિટનેસ બી સારી રહે અને અમુક વાર રમત ગમત બી રમાતા હોય જેમ કે લંમડી ખોખો આ બધી જે આપણી રમત ગમત છે. ઘણી બધી છે જેમ કે ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ટેબલ ટેનિસ લંગડી ખોખો કબડ્ડી એલે આ બધી રમતમાં તમે જોશો કે આપણા દેશમાં ઇન્ટરનેશનલમાં બી લોકો ઘણા રમેલા છે અને ઘણા જીતેલા છે ત આ બધી રમત બી આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે એના સ્કૂલોમાં જ રમાડવા આવે છે જેનાથી તમારે આગળ બી આના પર કરિયર બનાવવું હોય તો તમે કોચિંગ આની સારી લઈને તમે બનાવી શકો છો.
અને તમે કહો છો કે સ્કૂલોમાં રમત ન પ્રિય હોય છે રમત ગમત વિશે સમજાવે છે એમને કરાવે છે એટલે એ લોકોની નોલેજ મળે છે ને એ લોકો આગળ જતા પણ પોતાના શરીર ફિટ રાખવા માટે બધું આ કરતા. પણ હું કહીશ તમારી તમે સ્કૂલ ની વાત નથી કરતો હું અમારી પછમાંખું અને દર સેટરડે એ લોકો ત્યાં ગેમ રમાણે છે કે કબડ્ડી છે ખોખો છે અ ક્રિકેટ છે અલગ બીજી ગેમ છે કે પેલું ફૂલબોલ છે એવી રીતે અલગ અલગ બધા દોડીને અને એક કલાક તો એટલા એન્જોય કરે છે જમ્પ મારે કૂદકા મારે અહિયાં થી કે બધાના મનમાં એમ કે હું જીતું હું જીતું એમ બધાને એવો પ્રયત્ન હોય છે એટલે આખા શરીરની બધી એનર્જી એ લોકો એમાં કરે છે કે ના અમે જીતીશું અમારું ગ્રુપ જીતશે અમને આનંદ આવશે એટલે બધા દોડી ફરી આમ કરીને એટલી એન્જોય કર કબ્ડી માં પણ આમ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે પછી ફાસ્ટ કરીને એટલી મજા આવે છે એ લોકોને એટલે અમારા પાઠશાળામાં પણ રમત ગમત કર કે એક દિવસ એવો હોવો જોઈએ કે ભણવાથી મૂક એમ કે આજે આપણે ભણવું નથી આજે ફક્ત રમવાનું માઇન્ડને આરામ આપવાનું એ રીતે પણ શરીર પાઠશાળામાં પણ ફીટ રહે એના માટે એ રીતે પ્રયત્ન કરવામાં આવે છે કે એક દિવસ એ રીતે રમત ગમત રાખ
હા એટલે કારણ કે આવી જ વસ્તુ કરાવવી જોઈએ તમે તમારા પાઠશાળા ની વાત કરી તો આ ખુબ જ સારી વસ્તુ છે કારણ કે આ બધા કરી સત્ર લોકો ન શરીર ફિટ રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારા મનમાં માઇન્ડ ફ્રેશ રહેશે. એટલે તમે જોશો કે આનાથી ઘણા બધા ફાયદા છે અનેને બીજી વસ્તુ એ ક કે આપણે હવે તમે જોશો આજના સમયમાં બધાના પોત પોોતાના વ્હીકલ આવી ગયા છે તો લોકોને અહીંયાથી પાંચ મિનિટ બી તમારે જવું હશે તો બી લોકો એક્ટિવ લઈને જતા હશે તમે પેલાને એવું જોશો કે જીમમાં જેવું હશે, તો અહિયાંથી ત્યાં ગાડી કે ટુ-વ્હીલર લઈને જશે, અને પછી ત્યાં જઈને જીમ કરશે. એના કરતા તમે અહિયાંથી ચાલતા કે દોડતા જાવ, તો તમારું એસ્ટ્રા જીમ થઈ શકે. આ તમને ખબર છે, દિવસે ને દિવસે પર્યાવરણ કેટલું વધી ગયું છે, તો આપણા પર્યાવરણને બી ફાયદો થશે, એમના શરીરને બી ફાયદો થશે, અને ટ્રાફિક ને અકસ્માતમાં બી ઘટાડો થશે. એટલે તમે જેવી લો. કોઈ અહિયાંથી જીમની વાત નથી, ક્યાંય બી. તમે જાવ, નજીક ન જતો તો, તમે ચાલવાનું વધ પ્રિફર કરવું જોઈએ કારણ કે, તેનાથી બધાને ખુબ જ વધારે ફાયદો છે.
હું એ જ કહું છું, છોકરાઓની પણ ફ્લેટમાં મુકવા જાય ને કે ટાઈમ, છોકરા એટલા રેડી જ નથી થતા કે ટાઈમસર જ, એટલે એ લોકો ને હો મૂકવા જવું હોય, તો મમ્મી-પપ્પા એ શું કરવું પડે? કે ફટાફટ ર્રેડી થઈને એક્ટિવા લઈને સીધી ચાવી લઈને નીચે. પણ એ લોકો પણ એવું કરે કે, થોડા વહેલા રેડી કરીને કે, ભાઈ, ચાલો, આપણે ત્યાં જવું છે, તો રેડી કરું તો, ચાલ એમનું પણ ચાલવાનું થઈ જાય ને, એમના છોકરાઓ પણ ચાલે સ્વામી સાથે-સાથે બંનેને કસરત
હલો હા, હા એટલે હું ત છેલ્લે એજ કહીશ કે આ જે ટોપિક છે, રમત-ગમત અને ફ્ય એ ટોપિક પર હું કઈક કે આપ વાત કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે જોશો દેશમાં દિવસે ને દિવસે પ્રદૂષણ પર્યાવરણ ને આ બધી લોકોની બીમારીઓમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશની પરિસ્થિતિ તી બગલે છે, સ્વાસ્થ્ય બગડે છે લો- પણ આયુષ્યમાં બી આનાથી ખુબ ફરક પડે એટલે આ ટોપિક પર તમારી સાથે વાત કરવામાં ખૂબ આનંદ આયો નવી-નવી જાણકારી મળી, થેન્ક યુ.
થેન્ક યુ.
ક્યાં વાર છે.